હલો. કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે આપણેે ખુબ જ રસપ્રદ ટોપિક પર વાત કરીશું. ઓનલાઈન શોપિંગ વર્સેિસ, ઓનલાઈન ઓફલાઈન શોપિંગ આજે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે. છે, જયારે ઘણા લોકો હજુ પણ ઓફલાઈન શોપિંગ પસંદ કરે છે. છે. તમને શું લાગે છે?
મારા માટે બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. કેમ કે પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક ઓનલાઈન શોપિંગ ખુબ મદદરૂપ થાય છે. ને ક્યારેક ઓફલાઈન શોપિંગ વધુ ઉપયોગી હોય છે. કારણ કે ઓનલાઈન શોપિંગ ના પણ ફાયદા ને ગેરફાયદા છે. જ્યારે ઓફલાઈન શોપિંગ ના પણ ઘણા ફાયદા અને થોડા ગેરફાયદા પણ છે.
હમ્મ. સાચું કહ્યું તમે. પહેલા આપણે ઓનલાઈન શોપિંગ વિશે વાત કરીએ. તેના સૌથી મોટા ફાયદા કયા છે?
ઓકે. ઓનલાઈન શોપિંગ ઓનલાઈન શોપિંગનો સૌથી મોટો ફાયદો મને એ લાગે છે કે આપણે ઘરે બેઠા જ શોપિંગ કરી શકીએ. કારણ કે શોપ સુધી જવાની એમાં જરૂર પડતી નથી. જેમાં આપણો ટાઈમ અને મહે મહેનત ખુબ બચે છે. ને મોબાઈલ અથવા લેપટોપથી આપણે થોડા જ સમયમાં ઓર્ડર મૂકી શકીએ. ને થોડાક સમય ની અંદર આપણું જે વસ્તુ અથવા કોઈ ખાવાનું મગાવ્યું હોય તો તે આવી જાય છે આપણી પાસે.
હા. સમયની પણ ઘણી બચત થાય છે.
હા બિલકુલ. આજે ઘણી વેબસાઈટ્સ અને એપ્લિકેશન પણ હજારો પ્રોડક્ટ્સ અવેલેબલ હોય છે. આપણે ખાલી ઘરે બેઠા વિવિધ બ્રાન્ડસ કમ્પેર કરી શકીએ છીએ, અને ઓર્ડર કરી શકીએ છીએ.
ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટ્સ પણ ઘણા હોય છે.
હા. જયારે ફેસ્ટિવલ્સ હોય છે, ત્યારે સેલ હોય છે. કુપન કોડ્સ થી પણ આપણને ઘણા પૈસા ઓછા થઈ જાય છે, અને ડિસ્કાઉન્ટ મળે છે. ને સ્પેશિયલ ઓફર્સ ના કારણે ઘણી વખત પ્રોડક્ટ ખુબ જ ઓછી કિંમતમાં મળી જાય છે, કમ્પેર ટુ ઓફલાઈન શોપિંગ.
હમ્મ. સાચું કહ્યું. અહ રિટર્ન પ્રોસેસ પણ ક્યારેક સમય લે છે.
હમ્મ હા. ડિલીવરી માટે પન થોડા દિવસો રાહ જોવું પડે છે.
હા ઈ તો છે. હવે આપણેે ઓફલાઈન શોપિંગ વિશે વાત કરીએ.
ઓકે. ઓફલાઈન શોપિંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે પ્રોડક્ટસ ને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ અને ચેક કરીને પછી ખરીદી શકાય છે. કપડા હોય તો ટ્રાય પણ કરી શકીએ, ને કોઈ વસ્તુ આપણને ઓફલાઈન શોપિંગમાં જોઈને ખબર નથી પડતી કે કેટલું મજબૂત છે. પણ ઓફલાઈન શોપિંગમાં આપણે તેને હાથમાં લઈને ચેક કરી શકીએ છીએ. અને તેની બિલ્ડ ક્વોલિટી અને મજબૂતાઈ આપણને ખ્યાલ આવે છે.
હા એ તો સાચું કહ્યું અમેં, તમે. આથી ક્વોલિટી વિશે પણ તરત અહ ખબર પડી જાય છ.
હા ચોક્કસ. શોપકીપર સાથે વાત કરીને આપણે પ્રોડક્ટ વિશે માહિતી પણ ઘણી મેળવી શકીએ છીએ.
હમ અને ઓફલાઈન શોપિંગમાં બાર્ગેનિંગ પણ કરી શકાય.
હા હા સાચું કહ્યું. ખાસ કરીને લોકલ માર્કેટસમાં ભાવ ઓછો પણ કરાવી શકીએ આપણેે.
હમ પણ ઓફલાઈન શોપિંગમાં સમય વધુ લાગે છે.
હા એ તો છે. કારણ કે શોપ સુધી જાવાનું, પાર્કિંગ ની તકલીફ. પછી ટ્રાફિક અને લાઈનમાં ઉભા રહેવું પડે. ને આપણને જે વસ્તુ જોઈતું હોય તે શોપ પર હોય કે ના હોય. તે ઘણી બધી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે.
હમ બરાબર. એટલે બીજી લોકો ઓનલાઈન શોપિંગ વધુ પસંદ કરે છે.
હા. કેમ કે એમની પાસે એટલો ટાઈમ નથી હોતો કે તેઓ ખુદ શોપ પર જઈને વસ્તુ લઈ શકે. પણ કેટલાક લોકો શોપિંગનો આનંદ લેવા ફેમિલી સાથે માર્કેટમાં જવાનું પણ પસંદ કરે છે.
હમ એ પણ છે. તમને શું લાગે છે લોકલ શોપ્સ ને સપોર્ટ કરવું જોઈએ?
હા કરવું જ જોઈએ. લોકલ શોપ્સની લોકલ શોપ્સથી સ્થાનિક વ્યાપારીઓને મદદ મળે છે અને સ્થાનિક ઈકોનોમી પણ મજબૂત બને છે.
હમ એતો જ છે. પેમેન્ટની રીતે પણ બંને અલગ છે ને?
હા બંને અલગ છે. કારણ કે ઓનલાઈન શોપિંગમાં આપણે યુપીઆઈ કાર્ડ અને નેટ બેન્કિંગ વાપરી શકીએ છીએ. પણ ઓફલાઈન શોપિંગમાં કેશ અને ડિજિટલ પેમેન્ટ બંનેનો ઉપયોગ થઈ શકે છે.
હમ સાચું કયું. અને ઓનલાઈન શોપિંગ કરતા વખત સેફટીનું શું ધ્યાન રાખવું જોઈએ?
તે વખતે આપણે હંમેશા ટ્રસ્ટેડ વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી શોપિંગ કરવી જોઈએ. અને પેમેન્ટ કરતા પેહલા વેબસાઇટ સુરક્ષિત છે. કે નહી તે એક વખત ચેક કરવું જોઈએ.
હમ. આજની આ ચર્ચાથી મને સમજાયું કે ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.
હા સાચું કય્યું તમે. હું પણ એજ માનું છું. આપણી જરૂરિયાત, બજેટ અને પરિસ્થિતિ પ્રમાણે. યોગ્ય શોપિંગ મેથડ પસંદ કરવી જોઈએ.
હમ. હવે હું જાણવા માંગુ છું કે ઓનલાઈન શોપિંગ કરતા વખત સેફ ટીનું કેટલું મહત્વ છે?
ઓનલાઈન શો શોપિંગ વખતે સેફ્ટીનું ખુબ જ મહત્વ છે. આજે ઓનલાઈન શોપિંગ ઘણી પોપ્યુલર બની ગઈ છે. પણ સાથે સાથે ઓનલાઈન ફ્રોડના કેસીસ પણ ખુબ જ વધી રહ્યા છે. એટલે હંમેશા ઓનલાઈન શોપિંગ કરતી વખતે આપણે સાવધાની રાખવી જોઈ અને જે વેબસાઇટ ટ્રસ્ટેડ હોય તેમના ઉપર જ ભરોસો કરીને તે જગ્યાએથી જ તે શોપિંગ કરવું જોઈએ.
હમ અને ઓનલાઈન શોપિંગ કરતા વખત કઈ કઈ સાવધાની રાખવી જોઈએ?
તેના માટે પેલા તો હંમેશા ટ્રસ્ટેડ શોપિંગ વેબસાઈટસ અથવા ઓફિશિયલ એપ હોય. એમનો જ ઉપયોગ કરવો જોઈએ. અને અજાણી લિંક્સ પર ક્લિક ના કરવું જોઈએ. અને ઓ ટટીપી અથવા બેંક ડિટેલ્સ કોઈ સાથે શેર ના કરવી જોઈએ, આટલી વસ્તુ તોનું ધ્યાન રાખવું જોઈએ.
ઘણી ફેક વેબસાઇટ પણ ઓરિજનલ જેવી લાગે છે.
હા બિલકુલ, ઓનલાઈન ફ્રોડ કરવા વાળા વ્યક્તિ એ ખુબ જ સારી રીતે આપણને ઉુલ્લું બનાવવાનો પ્રયત્ન કરે છે, અને પૈસા હડપવાની ટ્રાય કરે છે, એટલે વેબસાાઈટ નું નામ અને સિક્યોરિટી ચેક કરવી જોઈએ. ને પેમેન્ટ કરતા, પેલા બધી માહિતી સારી રીતે એક વખત વાંચી લેવી જોઈએ.
હા, સાચું કહ્યું તમે. કસ્ટમર રિવ્યુઝ કેટલા મહત્વપૂર્ણ હોય છે?
કસ્ટમર રિવ્યુઝ ખુબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે, પ્રોડક્ટ ખરીદતા પેલા બીજા કસ્ટમર ના રિવ્યુ અને રેટિંગ્સ વાંચી લેવાથી. આપણને કોરડીનો અંદાજ આવી જાય છે. અને ઘણી વખત તેનાથી આપણે સાઈઝ પણ જજ કરી શકીએ છીએ.
હા, અને પ્રોડક્ટ ના ફોટોઝ પણ જોવું જોઈએ.
હા, જોવા જ જોઈએ, તેની સાથે-સાથે ડિસ્ક્રિપ્શન સાઈઝ વોરંટી અને રિટર્ન પોલિસી પણ ધ્યાનથી વાંચી લેવી જોઈએ.
રિટર્ન પોલિસી કેમ જરૂરી છે?
રિટર્ન પોલિસી એટલા માટે જરૂરી છે. કે જો પ્રોડક્ટ ડેમેજ આવે, સાઈઝ ફીટ ના બેસે અથવા ક્વોલિટી જો સારી ના હોય ને, તો રિટર્ન અથવા એક્સચેન્જ કરી શકાય. એટલે પેલાથી રિટર્ન પોલિસી સમજવી જોઈએ, અને એક વખત વાંચવી જોઈએ, તેની ટર્મસ એન્ડ કંડીશનસ.
હમ, સાચું કહ્યું તમે. ઓફલાઈન શોપિંગમાં આ પ્રોબ્લેમ ઓછી હોય છે.
હા, કારણ કે પ્રોડક્ટ ખરીદતા પેલા જ આપણે ચેક કરી શકીએ છીએ. પણ કેટલીક શોપ્સ માં એક્સચેન્જની સુવિધા પણ હોય છે.
હમ ને, ફ્યુચર માં શોપિંગ કેવી રીતે બદલાશે.
જો. મારા મતે જોઈએ તો, ટેકનોલોજી ના કારણે શોપિંગ હજુ પણ સ્માર્ટ બનશે. એ આઈ રિકમેન્ડેશન આવશે, વર્ચ્યુઅલ ટ્રાયોન અને ડિજિટલ પેમેન્ટ અને ફાસ ડિલેવરી જેવી સુવિધાઓ વધશે એવું મને લાગે છે.
હવે ઘણી વસ્તુ સેમ ડે ડિલિવરી પણ મળી જાય છે.
હા, એથી સમયની પણ બચત માટે આ ઘણી સારી સુવિધા છે.
હમ, સ્માર્ટ શોપિંગ એટલે શું?
હમ, સ્માર્ટ શોપિંગ એટલે જરૂરિયાત પ્રમાણે શોપિંગ કરવી. આપડે બજેટ બનાવવું, પ્રોડક્ટસ કમ્પેર કરવા, અને ઓફર જોયા વગર બિનજરૂરી ખરીદી ના કરવી જોઈએ, એને સ્માર્ટ શોપિંગ કહેવાય.
એટલે ડિસ્કાઉન્ટ જોઈને, દરેક વસ્તુ ખરીદવી જોઈએ નહી.
હા, બિલકુલ, સસ્તી વસ્તુ પણ બિનજરૂરી હોય. તો આપણે તેમાં પૈસા ના બગાડવા જોઈએ, અને તેને એવોર્ડ કરવી જોઈએ.
હમમ બજેટ બનાવવાથી બનાવવાથી શુ ફાયદો થાય.
એનાથી ઈ ફાયદો થાય કે, બજેટથી ખર્ચ આપડે કંટ્રોલ કરી શકે. અને સેવિગ્ન્સ પણ થઈ શકે, શોપિંગ કરતા પહેલા લિસ્ટ બનાવવી પણ એક સારી આદત છે, એ દરેક ને, આ કરવું જોઈએ.
હમમ સાચું કહ્યું, મને લાગે છે કે ઇન્પલ્સિવ શોપિંગ થી બચવું જોઈએ,
હા ચોક્ક્સ, પેલા વિચારવું જોઈએ કે આ વસ્તુ જરૂરી છે કે નહી? ને જો જરૂરી ના હોય. તો તેને ખરીદવી ના જોઈએ, ને જો તમને લાગે કે નહી આપડે જરૂરની વસ્તુ છે, તો જ ખરીદી કરવી જોઈએ,
હમમ તમારા માટે કઈ શોપિંગ સારી લાગે છે,
મારા માટે રોજિંદા પ્રોડક્ટ્સ માટે ઑફલાઇન શોપિંગ સારી છે, જયારે જે રેર પ્રોડક્ટ્સ અથવા વધુ ઓપ્શન માટે ઓનલાઈન શોપિંગ ઉપયોગી છે, બન્નેનું સંતુલન જો વિચારીએ ને તો સૌથી શ્રેષ્ટ છે મારા માટે,
વાહ આ જવાબ મને ખૂબ ગમ્યો,
આભાર, શોપિંગ કરતા વખત ક્વોલિટી બજેટ સેફ્ટી ને જરૂરિયાત, આ ચારેય વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપડે એટલું કરવું જોઈએ,
હમમ સાચું કહ્યું, તમારી સાથે આ વિષય પર વાત કરીને મને ખૂબ ઘણું નવું શીખવા મળ્યું,
હા સારું મને પણ તમારી સાથે વાત કરી ને ખૂબ મજા આવી,
હમમ ચલો બાય,
ઓકે બાય,